તો કોઈ. હેલો. હેલો.
હા બોલો.
સરસ.
હા બસ મજા.
બોલો. કયો ગયો આજનો દિવસ?
બસ કમ્પ્લીટ તમારો?
બસ ઠીક હતો.
હમ શું કર્યું?
કઇ નહી. આખો દિવસ તો જોને ક્લાસ હતા પછી ક્લાસ માં જે લાઈટ એવું કશું હતું. જો નહી
હા.
પછી સરે રજા આપી દીધી.
હા.
પછી નકળી ગયા પછી બસ નો વેટ. કર્યો પણ બસ ના મળી તો પછી રિક્ષામાં જવું પડ્યું હતું આજે તો.
હમ.
પછી. કોલેજ ગઈ તો કોલેજ ભી એવું થયું એક લેક્ચર એક જ લેક્ચર હતો.
હમ.
તઈ ને પછી પૂછવા ગયા સરને કે બીજો લેક્ચર છે કે નહીં એમ.
હા
તો કરશો હત નહીિ તો ફરી નીકળી ગયા
હમ
બલ મારે સુું ક વધેિવય કેવ કરી હોત
હા મારે એવું જ હતું કોલેજ ગયા લેક્ચર ભર્યા ઘરે આ્યા
ક્શન માં બી કંટળો આવે્યો છે હવે જવાની ઈચ્છા નહ થતી
હા સાચીમાં હમ હમ
બલ કેવું રવડેલી રૂટીન
હા બસ સવારે જો ને કોલેજ અમાં જનું હાઈ સાડા દિવસે ઘરેથી ની કરી સાડા બાર નો ટાઈમ હો લેક્ચર ના ત્રણ કે ચાર લેક્ચર હોય લેક્ચર ભરી ને પછી ઘરે આઈયએ
હ મડી એવું છે છે એ
હા પછી હોમવર્ક એવું કશું હોય એ કરવાનું હોય
બાાકીી જવાય છે પણ અપડાઉનમાં તો શું
હા હવેટલે પછી હું એક સબ્જેક્ટ પાછા અમારે આઠ સબ્જેક્ટ આવે છે ફ્રી જઈએ મથી
બરાબર કયા કયા સબ્જેક્ટ છે
હા હવે તો એક પાછું ઇન્ટર્નશીપ માટે પણ હજ ચાર વરષ હોય છે પણ હવે તો ત્રીજા ઈયર માં પણ ઇન્ટર્નશીપ આ આવી જાય એટલે કદાચ ત્રણ વર્ષે ડિગ્રી લઈ લેવી હોય તો બી લઈ લેવાય ને એ માટે
તો તરે શું કરવાનું છે
ત્ર ચાર સિલેક્ટ કરે છે
હલો
હ
હમ અવાજ ના આવાર હેલો
હા
આવાજ ના આવે
હા એમાં થિયાચાર કર્યો તો તમારે એવું જશે ને તમે થર્ડ યર માં છો તો ત્રીજા ઈયર માં છો
હ પણ હું બને હું ત્રણમાંથી કન્ફ્યુઝ છું કે શું કરવું એમ કેમ કે મારું મેન છે બીબી એ તો એમાં હ્યુમન રિસોર્સ છે મેનેજમેન્ટ છે અને ફાઈનાન્સ છે
હા પણ ખાઈને તો બહ હાડ પડે એટલે તમે
કોઈય હવે કેવું થાય છેમ કેમ કે હું બેમાં કન્ફ્યુઝ છ મેનેજમેન્ટને એચઆરમાં મારી એક ફ્રેન્ડ છે એની હું હેલ્પ લઈશ કે મારે શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ એ માટે
હા પણ અત્યારે સારું પડે
હાા એ
હમ
હ્યુમન રિસોર્સસ માં જો કે આમ આરામથી પોઈન્ટ ને એવું તો મળી જાય છે કે કેવી રીતે શું કરો એના પરથી એમ કે બધું કમ્પ્લીટ ક્લિયર થઈ જાય છે આપડું એમ
હમ
અને ફાઈનાન્સમાં તો થોડું ટફ પડે, કેમ કે અમુક સમ ને એવું બધું હોય ને, તો થોડું કેવું, આમ સમજવું બઉ અઘરું છે.
હા, સાચી વાત છે.
એજ ને અને સમ માં પાછો ટાઈમ એ બહુ જાય છે અને થિયરી હોય ને તો કેવું ફટાફટ થઈ જાય ને વા ર બી ના લાગે થિયરીમ
હા અને રિપોર્ટ પણ આપડે થોડો લેન્ધી બનાવો હોય તો બનાવી શકાય એમાં થોડા બધા વધારે પોઈન્ટસ આવે ને
હા એ જ ને, એટલે સમ્સનું તો કરવું જ સુ મેઈન આઈડિયા જ ભૂલી ગયા આપડે સમ ને, તો કરીએ જ શું પછી?
હમ
એટલે ફાઈનાન્સ માં તો ઈચ્છા છે જ નહી.
હમ
વિચારું છું મેનેજમેન્ટ કા તો એચ આર એમ, કેમ કે બીબીએ નો મેન પોઈન્ટ એચારેમ ને મેનેજમેન્ટ છે, મતલબ મેનેજમેન્ટ છે. કે આગળ મેનેજમેન્ટમાં સુ કરવું આ, તે
હા
એટલે જોસુ હવે કે સુ કરવુ એ
હા, સાચી વાત છે, પણ બીજા તમારે કયા સબ્જેક્ટ આવ માર્કે, માર્કેટિંગ તો તમારે હવે ઓપ્શન એટલે ફાઈનાન્સ બી નીકળી જસે ને?
ફાઈનાન્સ, હ, હજુ વિચારું છું કે હું કયુ કરુ એમ.
હમ
હજુ નક્કી નહિં કર્યું મેં એવું કંઇ.
બરાબર.
બોમ સુ કરું છું અતાર?
બસ કંઈ નહી. મારે અને તારે તો આરડીએસ બી ચાલુ છે ને?
હા હ એમાં બી અમારે એવું જ હોય કે, રીડિંગ, રાઈટિંગ કરાવે, સ્પીકિંગ કરાવે વે એમ. પણ હવે સ્પીકિંગ અમારે ચાલુ છે.
હા
પછી રાઈટિંગમાં બી થોડું ટફ લાગે છે.
હા
કે રાઈટિંગમાં થોડી મિસ્ટેક ને એવું આવે છે અને કેવું થાય છે આપડે બોલવું બહુ હોય હોય લખવું બી બહુ હોય, પણ આમ સેન્ટેન્સ બનાવવામાં થોડું હાર્ડ પડે છે કે કઈ રીતે કયા વર્ડ ઉમેરીને સેન્ટેન્સ બ નાવું એમ.
કે ક્યારે એક્ઝામ છે તારે? અ કેટલો ટાઈમ થયો? ચાલુ કરે
મારે દોઢ મહિનો થયો.
હમ, બરાબર.
હ, એમાં બધું થોડું ચાલ્યા કરે છે, પાછું સાઈડમાં હવે કોલેજ બી ચાલુ છે. તો મારે બંનેના ટાઈમ પાછા જોડે જ છે એમ કે દસ થી સાડા અગ યારે ક્લાસ નો છે ટાઈમ, અને પછી મારે સાડા બારે તો કોલેજ ના લેકચર ચાલુ થાય. એ બધુ સાચવી ન બધું કરવું પડે એટલે થોડી વાર આમ ટફ તો લાગે જ છે. કેમકે આ અપડાઉન કોલેજનું, ક્લાસનું અપડાઉન, એમાં ને એમાં તો થાકી જ જાઉં છું. પછી હોમવર્કનું એવું બધું તો થોડું વિચારવું પડે છે તો બી ટાઈમ કરી લઉ છું. દ છે અમારેજ દિવ છે. હવે કે છે કે સપ્ટેમ્બરમાં એમ કે છે કે એક્ઝામ આવે છે સપ્ટેમ્ બરમાં પણ સપ્ટેમ્બર થી શું છે કે પેલું અ પેન પેપર મોડ પર જે એક્ઝામ આપવાની હતીને લખીને એવી રીતે
હ
તો એવી રીતે આપવાની ના પાડે છે મતલબ કે બંધ કરી દેશે એમ કે છે. અને એની જગ્યાએ સીરી મોડ્યુલ કોમ્પ્યુટર બેઝ પર એક્ઝામ આપવાની એવું કે છે.
બરાબર કોવ એસી રહે અને કે છે.
એટલે એમ કે છે કે સીડી બેઝ કોમ્પ્યુટર મોડ વાળું છે ને એ તમારા ઈ ધી રશે કેમ કે તમારે કઈ બી ભૂલ હશે ને તો તમે કોપી પેસ્ટ કરી શકો. મતલબ કે કઈ બી રીતે આમ કે હટાઈ હકો અને પેલામાં તો કેવું છે પેન પેપર મોડ્યુલમાં તો તમારે ચેક ચક બહુ કરવી પડે પેન થી અને અમારે કેવું હોય કે બ્લેક પેન થી લખવાનું નું હોય. તો પછી તો એમાં થોડું એવું કે છે કે સીડી બે સારું પડે કરો તો એમ.
હમ્મ.
અને ઓગસ્ટ સુધી જ છે સીડી બેઝ વાળું કોમ્પ્યુટરે મતલબ પેલું પેન પેપર વાળું. પછી તો સીડીબીએસ એક્ઝામપ્પ છે એમ મતલબ કે સ્પીકિંગ અને લિસનિંગ નું જે આવે છે ને
હા.
અને રાઈટિંગ એ ત્રણ સીડી બેસ પર ના રાઈટિંગ પેલું પેન પેપર મોડ પર કદાચ અવેલેબલ તો રહેેશે જ એ નહી કાઢે બાકી જે સ્પીકિંગ કરવાનું છે અને રીડિંગ કરવાનું છે ને એક સીડી મોડ્યુલમાં. કરશે એવું ક છે હ એટલે જોઈએ મારી તો ઈચ્છા સીડી બેસ પર છે કેમકે એ જેમ થોડું સહેલ્લું ને એવું લાગે. છે તો.
હમ્મ. કઈ એકડમી જોઈન કરી છે તમે?
કોકણ મંદિર આગળ.
હા.
સારી છેમ કે મારો ફ્રેન્ડ ત્યાં જતો હતો ને તો એને મને કીધું તું. કે તો એના રેિવન્યુ સારું છે અને પ્લસ કે તય નુ આમ બધું શીખવાડે છે બી સારું એમ અલગ હોય છે એમ બધા કરતા.
હા બરાબર.
તો ત આગળ જોઈન કરું છે દોઢ મહિનો છે દોઢ મહિનો થયો છે છ મહિના ના ક્લાસ છે. ત્રણ મહિના બસ ત્રણ મહિના ક્લાસ લસ અને પછી બીજાના ત્રણ મહિના આપડે લાયબ્રેરી માં પ્રેક્ટિસ એવું બધું કરાવશે સ્પીકિંગ કરાવશે રાઈટિંગલિ વગેરે વગેરે એવું.
ત્યારે અત્યારે શું ટોપિક ચાલે તમે.
તારે શું ચાલે છે?
ના હું બસ માર મારે તો કોલેજ જ
કરવા ની ઈચ્છા નહીં.
ના મારો ઈચ્છા
બરાબર, કેમ?
ના બસ મારે બાર જવું નહિ એટલા માટે ઘરે જ રહ્યું છે.
હ બસ ઈન્ડિયામાં બવુ આમ ઠીક છે ગમે તો ઠીક
હ તમારે કઈ જવાનું છે કેનેડા કે ઓસ્ટ્રેલિયા.
મારે બે ઓપ્શનછે. હવે હું જોઉ છું કે શું કરવું એમ.
હમ્મ. બરાબર. તમારે એસે રાઈટિંગને એવુ બધું શીખવાડતા હશે હે ને. પછી સ્પીકિંગ નું ને બધું તમને કેવી રીતે શીખવાડે ને પેલું લિસનિંગ નું હોય એમાં શું કરાવે. .
એ તું ઘરે આઈશ ને તો તને ડિટેલમાં સમજાવી દઈશ હું.
એટલે એ પણ એમ કે કઈક બીજે લઈ જાય કે તો જાપનની એકઝામ ને.
ના એકઝામ બીજે આપવાની કઈક રેસ્ટોરન્ટ હોય હોટલ હોય એવામાં.
અઠવાડયે કેવું કે વીકમાં કેવું કઈ પેલું એ ની ની કરાવતા પ્રેક્ટિસ એવુ બસ ડાયરેક્ટ જ આપવાનું.
બોલો તો શું ચાલે છે તમારું બીજું?
માય